હલો. હલો.
હલો.
હો હલોો હા અવાજ આવે છે.
અવાજ આવેશે ક્લિયર હા
હા ક્લિયર ક્લિયર આવ છે.
મજામાં
હા મજામાં મજામાં શું મોસમ નો
હા વરસાદ પડી રહ્યો છે. બરોબર
હમ બરોબર વરસાદ હા, વરસાદ પડે
ન્યુઝ જોવો છો તમે
હા જોઈએ છે. આ બે ત્રણ દિવસ થી ન્યુઝ જોઈએ છે.
એવું તો કેવું આ પેપર લીક નું થયું એ, કેવું થયું બરોબર થયું કે ખોટું કેવાય
આ તો જોવા જઈએ તો ખોટું જ છે. આ વિદ્યાર્થીઓ માટે જે વિદ્યાર્થી હોય પંદર પંદર વીસ વરષ મહેનત કરી હોય એના માટે ખોટું જ છે ને
બરાબર છે. લોકશાહી દેશમાં આવું ના થવું જોઈએ અને સરકાર નો શું કેવાય સરકાર વિરોુદધ પ્રદર્શન કરવાનો એમનો અધિકાર હૈ.
અધિકાર છે બોલવું જરૂરી છે.
હા. આજે નહી બોલો તો ફરી કાલે, કાલ ઉઠીને બીજા પેપર લીક થશે એની જિમ્મેદારી કોણ લેશે
હા એની જિમ્મેદારી કોણ લે એ કેવા માગે છે. વિદ્યાર્થીઓ
હા. અને અમુક લોકો આને હિન્દુ મુસ્લિમનોો મુદ્દો બનાવા ગે છે. જોકે અમુ કોઈ હિન્દુ મુસ્લિમને કોઈ લેવા દેવા જ નહીિ સ્ટુડન્ટ તો એમના એમના જોડે અન્યાય થયો એમના જોડે અન્યાય થયો એના માટે પ્રોટેસ્ટ કર્યા છે. પણ અમુક લોકો હોય ને
નથી અમુક લોકો એ ધર્મ ના અમે પે છે. જુદા પા
હા. અત્યાર સુધી અંગ્રેજો એવું કર્યા ને ધર્મ, ન અમે આપડા ઉપર રાજ કરી ગયા તો અત્યારે અમુક લોકો ધર્મ નું નામ લઈને રાજનીતિ કરે છે.
હા, તનું નામ બરોબર
અને જે ખરેખર ખબર છે. જે લોકોને આ પ્રોટેસ્ટ વિશે એમાં જોયું હશે કે હિન્દુ મુસ્લિમ શીખ બધા હે, ને એ જે પ્રોટેસ્ટ કરે એમ નાસ્તો પછી ખાવાનું પછી પાણી એ બધું પ્રોવાઈડ કરે છે બધા ભેગા થઈ ને પણ અમુક લોકો ને એ બધું દેખાતું જ નહીને એવા હિન્દુ મુસ્લિમ નો મુદ્દ આપી ને જે ખરેખર માં નીટ પેપર લીક નો મુદ્દો છે ને એને ભટકાાવવા માંગે છે.
ભટકાવા માંગે છે. એના ધર્મ ના બધાને જુદા પાડવા માંગે છે.
હા જુદા પડવા માંગે જેથી હિન્દુ મુસ્લિમ નું કરે ને. તો જે મેન મુદ્દો હ ને કે પેપર લીક નો પેલું રિઝાઈન કરવાનું શિક્ષ શિક્ષણ મંત્રી નું એ મુદ્દો ભટકાઈ જાય એમ હા
ઓકે હ્યા મુંકલો
હા પણ અમુક લોકો જે કટ્ટર હિન્ંદુઓ હય ને એ આ વસ્તુ આમાં જોવા ની માંગતા અને ખોટો ખોટો પ્રચાર કરે એમ. તમે જોયું હશે કે છોકરાઓને કેવા મારવામાં આવે.
બહુ લાઠીચાર્જ કરવામાં લોહી લોહી હલો
હા બોલો
ખુલુ જ છે વિદ્યાર્થીઓ માં તો. હા અવાજ આવે છે.
લાઠીચાર્જ કર્યો એમ નહિં. એ કેહે કે એમના શાંતિપૂર્ણ તો પ્રદર્શન કરતા તા. તો એ જંતર મંતર ઉપર બરાબર. તો પહિ જંતર મંતર ઉપર અ ચ અ સોનમ વાગચુખે એમને ઉઠાવ લીધા. પોલીસે તો એમને એવું નક્કી કર્યું કે અમે સંસદ સુધી યાત્રા કરીશું. એ પણ શાંતિપૂર્ણ જ કર તા તા એમને બેનીકેેટ લગાઈ દીધા સ્ટુડન્ટો માટે.
એ તો સારું જ કામ કરી રહ્યા છે.
હા અને અમુક લોકો તો એમનાય અંદર હોવાના જે બીજેપી ના હોય એને બહુ અંદર અંદર પત પથરાવ કરે અ પોલીસ સામે પથરાવ કર ને એવું સાબિત કરવા માંગે. કે સ્ટુડન્ટઓ એ પથરાવ કર્યો એમ. તમે જોયું હશ છે કે અમુક લોકો વગર યુનિફોર્મ વગર લાઠી ચાર્જ કરતા હતા. એ લોકો ગુંડા હતા અમુક લોકો તો.
યુનિફોર્મ ઉબર પેટ નથી.
હા
એ ખોટું થઈ રહ્યું છે.
અમુક લોકો તો જે એમને કોઈ લેવા દેવા ના પોલીસ વાળા ને હતા તે છત તા એવા લાઠીચાર્જ કરે એનો મતલબ શું થયું? આ તો એક જાતની સાચી ષડયંત્ર રચે એવું જ ને? કે આંદોલન ખતમ થઈ જાય ને લોકો નાહી જાય અહી જંતર મંતરે.
આપ પ્રશ્ન
અને
આ મુદ્દો એનો યાદ પડીને આપણે જ કામ આવે છે બોલો.
હા એવું અને સરકારને ખરેખર એવું હોય શું કેહેવાય આનું સમાધાન કરવું હોય તો વાતચીત કરે ને સ્ટુડન્ટો જોડે.
બરોબર.
ભલે રિઝાઇન ના આલે શિક્ષણ મંત્રી. પણ એમની જોડે વાતચીત કરવાની તો એમની ફરજ બને હે ને કે સ્ટુડન્ટો ત્રીસ ચાલીસ દિવસથી આવું પ્રો પ્રોટેસ્ટ કરે હે. તો એમના જોડે વાત કરવાની જવાબદારી એમની ના આવે?
જવાબદારી તો આવે જ ને.
અને અમુક લોકો કે આવું પ્રોટેસ્ટ કરવા એ શું થશે? ચમ પ્રોટેસ્ટ કરવાશું આજે જો પ્રોટેસ્ટ કરશે બરોબર. તો કાલ ઉઠી ને બીજ જો કોઈ વિભાગ હશે શિક્ષણ વિભાગ હોય, કો તો સ્વાસ્થ્ય વિભાગ હોય. રેલવે વિભાગ હોય, એ લોકો એ પોતાનું કામ જિમ્મેદારી પૂર્વક કરશે. અને કોઈ દબાવ ના હોય. હા કાલે ફરી આવું થશે. એમના ઉપર દબાવ હોવો જરૂરી હે. કોઈ જાતનો લોકોનો દબાવ ના હોય તો એ ગમે તેમ કામ કરે એમ. કામ કરે ના કરે અને લોકોના જિંદગી સાથે ખિલવાડ કરે.
બરોબર.
અને લોકશાહી સિદ્ધાંતો પ્રમાણે આપડો દેશ ચાલતો જ નહ. ખરેખરમાં દેશ ડેમોક્રેસી હોય તો લોકોને પીસફુલી પ્રોટેસ્ટ કરવાનો અધિકાર હે તો એમનો અધિકા અધિકાર છીનવામાં કેમ આવે છે, એમના ઉપર લાઠીચાર્જ કરવામાં કેમ આવે છે.
હા.
પણ અમુક અંધભક્તો હોય સમજે નય. હું એ બીજેપી નો સપોર્ટર હું, પણ સપૂચૂ એવું નઈ કે જે વસ્તુ ખોટું એ ખોટું બરાબર.
આમાં દેશ ને તોડવાની વાત જ નહી આવતી. ઉપર થી દેશનું દેશનું ભવિષ્ય સુધરશે. એક મારો ફ્રેન્ડ એનું કે હા એક મારો ફ્રેન્ડ હે એનું કેવું એવું હૈ કે અમુક લોકો નીટ નું ફૂલ- ફોર્મ નય ખબર, અમુક લોકો એ નીટની પરીક્ષા નય આલી તો એ એવા આંદોલન માં જોડાયા તો તમે હો બરાબર. તો તમારો ભય કે બેન હોય એ આ એક્ઝામ આપી હોય અને એને જોડે કઈ ખરાબ થયું હોય તો શું તમે તમારા ભઈ કે બેનને કે તમારા ફેમિલીમાં હોય કોઈ બી હોય રિલેટિવમાં હોય તો તમે સપોર્ટ કરવા ના જાવ.
વિશે આવતો જવ જઈ જ કે ના
હા એનો મતલબ અવ તમે ભણેલા નથી બરોબર તમારા માં કોઈ નોલેજ નહી પણ તમા તમારે ફેમિલીવાળા કોઈ બાળક હોય, કોઈ તમાર બેન હોય એ ભણે છે, એની જોડે અન્યાય થયો તો તમે સપોર્ટ કરવા તો જવા ને ના ભાઈ તમને મીડિયા વાળા પ્રશ્ન પૂછે કે તમને નીટ નું ફૂલ ફોર્મ ખબર હે, તો તમને તો ના ખબર હોય પણ તમે સપોર્ટ કરવા ગયા તો આ રીતે એ રીતે અમુક ને ફૂલ ફોર્મ નય ખબર ને આંદોલન કરવા જાય તો એવું જરૂરી હે, હા એ સપોર્ટ માટે આયા હોય અને એવું
હમમ.
એવું જરૂરી હે કે જે નીટની પરીક્ષા આપી હોય એ જ આંદોલન કરી શકે જેને હાચું ખોટા ની ખબર પડતી હોય એ બધા આંદોલન કરી શકે. હવે કોક નો રેપ થયો હોય બરોબર એ આંદોલન કરવા જાય તો એ મીડિયાવાળા એવો સવાલ કરવાના કે તમારો તો રેપ થયો જ નહી, તો તમે શું લેવા આંદોલન કરવા આયા.
જ
અમુક
અ રેપ થય
જેના હા અન્યાય થયો હોય કે ના થયો હોય, એમની જોડે પણ એ સપોર્ટ તો કરી હકે ને એમ તમે બી એક માણસ તરીકે તમને સહી ગલતની તો ખબર પડે ને. કે આ વસ્તુ વિદ્યાર્થીઓ જોડે ગલત થઈ રહ્યું છે, તો તમે એના સપોર્ટમાં ઊભા થઈ શકો ને. એના માટે કે તમારે ડિગ્રી લેવી કે ભણેલું હોવું જરૂરી નહીં કે તમને નીટનું ફૂલ ફોર્મ ખબર હોવી એવું જરૂરી નહી તમે સપોર્ટ કરી શકો હો, ભલે તમે ભણ્યા હોય કે ના ભણ્યા હોય બરાબર. પણ અમુક લોકો સમજે જ નય એમ, એટલે જ આપડા દેશ માં કેવું પેલું હા ધર્મનું રાજકારણ ચાલે હા. આવું ને આવું ચાલતું રહ્યું તો શું કેવાય દેશ બરબાદ થઈ જશે એમ. આવા લોકોના હાથમાં દેશ ચાલે તો પહિ દેશનું હા દેશનું ભવિષ્ય શું. હમમ. કોબા તા
હ અને આપડે બીજી પાર્ટી આપડ સીજેપીસી વિશે શું ક છો તમે
બીજેપી બરોબર કરહે એમને સાથ આપીને પ્ર પ્રોટેસ્ટમાં અને એ એક જાત ની કેવું એક ટિપ્પણી હ બનેલી પાર્ટી હે કે સા સુપ્રીમ કોર્ટ ના જે જજેને કોક્રોચસ કેલા તો એના ઉપર એક આ રીત લો પણ અભિ અભિષેક ને અભિષેક દર આદિત્ય દર ખબર ને એનું નામ નહ ખબર એને પાર્ટી બનાયલી મસ્તી મજાકમાં
જનતા પાર્ટી એ વિદ્યાર્થીઓને અવાજ માટે બનાયલી
હા વિદ્યાર્થીઓ ના અવાજમાં અને શું કેવાય જે સહી ગલત હોય ને જઈ જઈ ખોટું થશે ને ત આ પાર્ટી ઉભી થશે એમ
બરોબર છે.
સારું ચાલ ભાઈ હું વાત કરું પછી